હેલો
કેમ છો મજામાં
હા હું મજામાં છું તું કેમ છે શું ચાલે છે બધું
હું પણ એકદમ મજામાં છું જો ને બસ થોડી કામમાં વ્યસ્ત હતી એટલે એટલે કઈ વાત કઈ ખાસ થાય નને તું કે તારી શું ખબર ઘરે બધા કેમ છે
ઘરે બધા મજામાં છું બાકી તારે ઘરે બધા કેમ છે
મારા ઘરે તો બધા એકદમ મજામાં જ છે અ હવે તો બસ આ અઠવાડિયાની રાહ જો જોતી હતીી કે આ અઠવાડિયામાં બધું કામ પતી જાય તો શાંતિ છેને તારી સાથે વાત કરું સારો થવા છે તારો કોલ આ આવી ગયો તો
હા જો ને આ કરવાવા ચોથ છે ને તો એની તૈયારી ને એની દોડાદોડી કરી રહી છું બાકી તો અત્યારે તે મેં કીું ચોથ આવે છે તો એની થોડી તૈયારી પણ કરવી પડે ને બાકી તારે શું છે
બસ હું પણ કઈ નઈ આ કરવા છોમાં તો આપડે કલાક સુધી ફોન વાતો ઓલી વખતે કઈ ર હતી પણ આ વખતે તો કઈ ખાસ વાત થઈ નઈ અ અત્યાર સુધી તે શું કઈ શોપિંગ વોપિંગ કઈ રીતે નહી
હા સોપિક તો લોકો બો પૂરી થઈ ગઈ છે તો અને ગઈ કલે જ હું છે શહેર ના પ્રખ્યાત બજાર માં ગઈ હતી ત્યાં મેં મસ્ત ઘેરા લાલ રંગની સાડી લીધી છે કેમ કે ઓલી વખતે પણ સાડી તો મેં નથી પહેરી ત્યારે મેં ડ્રેસ લીધો હતો એટલે આજખરે મને એમ થયું કે લ સાડી ની ખરીદી કરું અને તેના મેચિ મેને કુંદરનો સેટ પણ તેમાં લીધો છે તારા માટે શું લીધું તે
અરે વાહ મેં તો તે તો બહ સરસ ખરીદી કરી લીધી મેં તો જે એને લીલા કલર ની સાડી લેવાનું વિચારું હું પણ તે તો સારું લાલ સાડી લીધી તો તારા ઉપર તો એ બહ જ સુંદર લાગશે અને મેં આ વખતે મારું હે ને એવું હે કે કા લીલી સાડી લઉ અને કાં હને મરમ રંગ નો હેવી પંજાબી ડ્રેસ એક તો આ પણ હું પહેરું મેં મારા ડ્રેસ ના મેચિંગની બંગડી લધી નજીકની દુકાનમાંથીને લઈ લીધી હ અને મહેંદી માટે તો કોઈ બોલાવ્યા છે કા તો હું જાતે જ મૂકી દઈશ અથવા તો માર કઝન સિસ્ટર છે ને તે એને પણ બહ સરસ મસ્ત મહેંદી મેકતા આવડે છે તો તે પણ મને કે દ છે
હમ મારે તો છે ને હાથમાં આખો હાથ ક્યાં જાતે જ આપડે મૂકી શકીએ નહી મેંદી તો એટલે મેં તો હય ને નજીકમાં અહિયાં બ્યુટી પાર્લર છે ને ત્યાં આર્ટિસ્ટને જ ઘરે બોલાવી કે તે આવીને મંદી મુ જશે કેમકે એ તો આપડે અગાઉથી જ બુકિંગ કરાવવું પડે એટલે મેં પેલે થી જ બુકિંગ કરાવી લીધું છું તારે પણ મૂક્યું હોય તો તું મારા ઘરે જ આવજે પણ તું કેસ કે મારી કઝિન મૂકી દેસ તો સારું નહીતર એવું હોય તો તું આવજે કદાચ ન એવું મુકાય તો હું તેને કહી દઈશ તો બને સાથે મળીને મેદી મુક આવશું અને વાતો કરવાની પણ આપણને બહુ મજા આવશે
સારું તું જો કેસ તો હું તારા ઘરે ચાલતી રહું આ પણ બઉુ સરસ આઈડિયો છે હું ચોક્કસ છે ને તારા ઘરે આવીઈશ ને એ બાને વાતું પણ થઈ જાય અને મંદી પણ લગાઈ જાય સારું અચ્છા એ તો કે તું મને કે સરગી માટે તારા સાસુ એ શું તૈયારી કરી છે?
સરગી માટે તો એમાં એવું છે કે મારા સાસુ એ હ ને ફેણી પછી- - મીઠાઈઓ અને ખાસ કરીને હે ડ્રાય ફ્રૂટ તો મંગાવી દીધા હે અગાઉથી જ. કેમ કે આપડણે સવારે વેલા ચાર વાગે ઉઠીને પૂજા કરવાની હોય. અને- - સરરગીનું ખાવાનું હોય એટલે તે બધું એમને વેલાહાર જ મંગાવી- - તો તું શું સરગીમાં લેવાની છે?
હું તો બંને ત્યાં સુધી છે ને ફરાર અને નારિયેલ પાણી પશ જેથી નાખો દિવસ- - શરીરમાં શક્તિ રહે અને પાણીની તરસ પણ ઓછી લાગે અને- - એક તો ખાસ કરીને કેળા ખાવા કે જેમથી આખો દિવસ ભૂખ ના લાગે- - અને એક તો ખજૂર ખાવાની એવું આખો દિવસ પાણી અને ફૂખ- - અને તરસઈ નથી લાગતી તો મારો તો એવો વિચાર હે આ વખતે- -
તને આખું સાચું કવું ને તો બપોર સુધી તો હું ઘરના કામમાં જ- - મને ખબર ન પડે એટલે હે ને કઈ મને તરસની તો કઈ ખબર પડતી નથી. પણ સાંજ પડે ને એટલે એમાંમ થોડી તરસ લાગે કેમકે આખો દિવસ આપ- - આપે બપોર સુધી ઘરનું કામ કર્યું હોય તો પછી સાંજ પડે તો એવું થોડુંક લાગે ને પણ- - અ જયારે આપડી સોસાયટી ની હે ને બધી મહિલા ભેગી થઈ જાય ને- - અને બધા એક સાથે મળીને પૂજા કરીએ એટલે ઓમ- - મહિ ને એટ- - એટ આમ નીકળી જાય પછી એકબીજાને હે ને થાળી ફેરવી એ- - સોસાયટીની મહિલા ભેગી થાય પછી આમ રાઉન્ડ કરી પછી એકબીજા થાળી ફેરવી- - અને પછી અમે કથા પણ સાંભળીએ - -તો ત્યાં બધો હે ને થાક માર તો સાવત જાય.
એક સાચી જ વાત છે કે- - અને સુખ શાંતિ આટિત્ર- - હા.
એક અલગ હો છે આ વખતે તો શહેરમાંંત્ર- - ભોગવાનો સમય શું છે એ મને કઈ ખબર નથી પણ- -
હ.
મને જાણ કરે જેથી કરીને એ ટાઈમે આપણેે તે- - અ્યારે એવી રીતના પૂજા પણ થઇ જાય એમ સમયસર બધું પ- - થ જાય.
હા મે મે પંચાંગ માં છે ને જોયું તું અને એનો સમય છે ને- - અંદાજે સવા આઠ થી તો આઠ વીસ વચ્ચે ચંદ્ર દેખાશે- - એવું મેં જોયું હતું પંચાંગમાં તો એટ હું- - તને તોય છે ને હું તને મેસેજ કરી આપીશ સમયનો અને બસ જો આખો દિવસ એજ રાહ જોવાની છે, કે ક્યારે ચંદ્ર દેખાય આપડે તો આપડા તો જો સાંજ પડે અને આઠ વાગી જાય એટલે આપણને એમ થાય, કે આ બધ બાર બટમાં નીકળીએ કે અમુક છત માં નીકળીએ અને આપડે સામે જોતા જોઈ કે બસ ચંદ્ર ક્યારે નીકળે એ ત્યારે ચાંદ દેખાય એટલે આપણું આપણે હે ને ચારણી માંથી ચાંદ અને પછી પતિ નો ચહેરો જોઈએ છીએ. જોઈ ને જ પાણી પીએ તો તું તમારે એઈ રીતે ત્યાં ચાલતું હશે ને?
હા, અમે પણ એવું જ કરી કે સાંજ ના સમય હે ને બધા ટેરેસ પર જમા થઈ જાય. અને થોડીક વાર પેલા જ અમે ઉપર જતા રહી અને જે રીતના ચંદ્ર ચાંદ દેખાઈ જાય એ પ્રમાણે એને અમે પણ એક ચણી રાખી પછી તેમાં હ ને અમે તો દીવો રાખી, ચાણી ની અંદર દીવો રાખી અને પછી હે ને પેલા ચાંદ ને જોવી અને પછી પતિને જોવી એ રીતનાને પછી પૂજા કરીને, એ પછી એના આસેથી પણ પાણી પીવડાવે બસ એ રીતના વ્રત ખુલે અમાર.
આ કેટલું અદ્ભુત લાગે ગા અને આપણને તો આમ કેટલી આમ અંદરથી ખુશ ઈ થાય. કે આ વ્રત રહીને જ આપણને આમ બધું આપણને પતિની લાંબી ઉંમરનું આયુ છે હોય એટલે એના માટે જ આપણે પૂરું આ વ ત છે કરવાવા ચોથ નું કરતા હોય તને ખબર છે એમાં એની પૌરાણિક એની માન્યતા છે એટલે જ આપણે આ કરવા ચોથ નું વર્થ રહીય છીએ. .
હા એમાં મેં રાણી વીરતાની કથા ની તો મેં સાંભળેલી હતી. પણ આ ઈ સતી કરવાની કથા શું હતી એ મને નથી ખબર હજી લગી?
હા એમાં છે ને એની પૌરાણિક માન્યતા ત હે કે જી ઓલી વીરાવતી હોય ને. એ એકદમ સુંદર હોય પછી એને હેને સાતભાઈ હોય. પછી એના લગ્ન થઈ જાય ને એના પેલા હે ને ચોથ ન એ ઉપવાસ કરે. ત્યારે એને હે ને પછી ભૂખ અને તરસ ની અ થી હે ને તબિયત બગડી જાય પછી એનો ભાઈ એની બેનની હાલત જોઈ ને હેને આમ એને રેવાતું નથી. એટલે હે ને ઈ એક ઝાડ પાછળને દીવો પ્રગટાવી ને એની નકલી ચંદ્ર બનાવી નાખે એટલે વેરાવતી હોય ને ઈ એનો ઉપવાસ તોડી નાખે એટલે આ પછી ઈ રીતે એનો અન્નો કોળિયો મોઢામાં મુકતા જ ને પતિ નું મૃત્યુ ના સમાચાર આ આવે એટલે એની હે ને વીરાવતી ની આ ખુબ જ અલગાથા હૈ! એટલે આ આપડે મનાવામાં આવે તને ખબર હે એમાં સતી કેવી રીતે કરવાની કથા હે?
હા, એ તો મને ખબર જ છે કે અ સતી અઅ એ એક પવિત્ર સ્ત્રી પરથીન નામ અ પડ્યું. અ વાનું મનાય છે. એમાં એવું હે કે એ દ દ નામની જે સ્ત્રી હોય છે ને એના પતિ સાથે હેને નદી કિનારે રેતી હોય અને પતિએ નું સ્નાન કરવા જાય ને ત્યારે એક મગર હે ને તેનો પગ પકડી લેહે. અ અઅ પકડી લે. અઅ એટલે તરત જ કાચા સુરતના દોરેથી મગર બાંધી દે. યમરાજ પાસે પહોંચી જાય. ત્યારે હેને તેના પ્રાણ બચાવવામાં માટે હેને મગર નર-નરકમાં મોકલીને વિનંતી કરે જ્યારે યમરાજ ના પાડી દે ને ત્યારે તે એને શ્રાપ આપી દે હે. અ એ એક સાપથીન બ-બચવા માટે હે ને અ તે અ ડરીને યમરા તેના પતિના પ્રાણને બચાવે હે અને મગર ને હે ને મૃ-મૃત્યુ ડ આપે છે. આ ઘટના પછી હેને સતી કરવાની ભક્તિ અને શક્તિ પ્રતિક રૂપે પણ આ વ્રત શરૂ થયું છે.
હા એ તો છે જ કેમ કે આ આ વટસાવિત્રીનું વ્રત છે ને ઈ આપડા મહાભારત સાથે પણ જોડાયેલું છે. દ્રૌપદીનું દ્રૌપદી પણ છે ને પાંચ પાંડ પાંડવો માટે હે ને આ એક વ્રત કરે છે કેમ કે કૃષ્ણ ભગવાન ને પૂછે હે. કે ઈ લોકો સંકટમાં હોય ને એટલે તો પછી કૃષ્ણ ભગવાન છે ને એને આ વ્રત કરવા કે છે એટલે ત્યારથી પણ આ કરવાચોથનું બહુ મહત્વ છે એટલે આ રીતે આપણે આના ઘણા ઘણા અલગ અલગ ઘણા મહત્વ છે. એટલે તે બાબત તે તો આપડે જોકે જોવું જોઈએ કે અલગ અલગ વિચાર કરવા જોઈએ કે આમાં શું શું છે અને પછી એવું મળીયે ને તો આપડે સાથે મળીને આપડે બધા આઈના અ ગરઢા આને ને નેન બધાન પૂછશું એટલે આપણને થોડીક વધારે માહિતી મળે. શું કેવું તારું?
હા, મારું વણે એજ કેવું હે કે આ વ્રત હેને સાચા મનથીન આપણે રાખશું અને શ્ર શ્રદધા પૂર્વકના વ્રત પુરી ક જેથી ને કે આપણા સુહાગની રક્ષા પણ થાય ને દંપત જવન સુખમય રીતે એવી પ્રાર્થના પણ કરીશું.
હા, તો આપણેે સાથે મળીને આ પ્ર હા બે